જય શ્રી કૃષ્ણ
હમ જય શ્રી કૃષ્ણ.
મ થો સ્ટાઈમાં હો સ્ટાઈલમાં.
સ્ટાઇલ માં તો બોલી તારે.
ભગવાન ખુશ થઇ જાય આમ આ
હમ.
કેમથી એવું બોલે.
તો તું બોલાવે તોવું થોડી ચાલે આમ મંદર થી નીકળું જઈએ પેલી વાર નીકળી ગયું.
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હ જય શ્રી કૃષ્ણ કેટલું વધુ આમ આવે.
ઓ હમ હમ.
હમ.
નવરી હોય તો લખ્યાલ ને મને એસાઇનમેન્ટ
હું આઈ જાઉને પછી લખી આપીશ ને બકા તાર ચાલ. વ વેલીિડ છે કોલેજમાં
એ બધું જ ચાલે તું હું વાત કરું છે.
ઓહો એવું છે હીતા ખબર ડીડીઆઈટી માં લોકો પૈસા થી લખાવતા તા.
તો અહિયાયા ના ચાલે અહિયાં તો બધું ચાલી જાય એવું ચાલ
ઓલી મેં તો બે પેટ છે ને આ કોક તો લખાયા ને મારા ઘરમાં પેલું ખબર પ્રોગ્રામ આવે ને મારી તો ફાટેથી શેપાલી મેડમ નો. તો મેં કો આઈ બની યાર આજે તો મારી મેં કિધું
એક જને હોય તો પકડ્યા તા આઈ શેફલી મેડમ કે કોકનું હતું મે લખાવડાય્યું હતું એક બે પેજ આજે તો ફાટ્યું પેજ મેં કીધું મારું એક જણ નું ખબર છે ફાડ્યો તું એવી રીતે મેડમ
સર બીજા છે એવી રીતે કરીને ફાડી નાખે
હા તો મે
અમારે તો એવું કશું નહીં હોતું. ચાલે કોનું કોને લગતા હોય જર્નલ બી એવી
ઓ બાપ
બસ એ લોકો ને એવું કે તમારું સબમિશન કમ્પ્લીટ હોવું જોઈએ એવું.
હ હા બરાબર મસ્ત એસી જેવો પવન હા યાર બાર એસીમાં એટલી મજા ના આવે
ઠંડક થઈ ગઈને
હમ ઠંડક થઈ ગયા જાનવરો ને સારું લાગતું હશે.
હા તો હી અહીંયા ગાડી કઈ આમ એટલો ઓછો પડ્યો તો અહીયા વડોદરા તો સવાર એટલું મસ્ત પડીયું એવું થઈ ગયો કે ના વા જઈએ. મા ફ્રેન્ડ કે ચલ નાવા જઈએ પણ મેં કીધું અહિયાં પલડવાનું મને ના ગમે આવું. -પછી નારું ભીનું ભીનું બેઈ રેવાનું અને એ બી બેજ લેક્ચર પતેલા બીજા ચાર બાકી હતા!
બરાબર ઓ ના અમારે અહીં એટલો બધો નહી આયો અહીંયા ગાળ તો આઈ તો કે
તોય અહિયાં ગાડી ઓછો પડ્યો.
માંડ પોણો કલાક આવ્યો હશે.
હમમ તહીં એ તો મસ્ત જપતું પડી ગયું એ તો નડિયાદમાં તો રહેેવાનું જ
હમ હવે નવરાત્રી માં ના પાટો તો સારું છે ભગવાન કરે
અમુક- અ નહીં બાપા બધા કેવા કેવા અખતરા કરશે ખબર છે વરસાદ ને રોકવા માટે
એ તો કઉં છું યાર નવરાત્રી ગઈ વખત તો બગ નવરાત્રી ગઈ વખત તો બગડે ત્યારે હું ત્રણ દિવસ નહતી ગઈ ગરબા ગાવા પણ અમે બહુ મજા કર્યો એ ત્રણ દિવસે
હમ અરે હું તો અહિયાં વડોદરા હતી. તો વડોદરાથી સાતમ આઠમ કરવા અહીંયા આઈલી કે ભાઈ ચાલ અહીં ગાડી કરી એ એમ તો અહિયાં ગાડી જ ન રો વરસાદ શું જવાનો
બરાબર મને તો ખબર જ નઈ હું હતી મને તો યાદ જ નહી, હું તો ભૂલી જાઉ છું શોર્ટ ટાઈમ મેમરી લોસ છે.
ના હું આઈતી કેડીયું લઈને આઈલી મારા ભાઈનું મેં કીધું કેડીયું પહેરીશ અહીંયા ગાડી એમ ચણ્યા ચોરી તું અહીંયા ના નઈ લીધા મેં
ઓહ તો તહિયા ગાવાની હતી ત પોળકાડ
હ અરે બે દિવસ માટ ટે હું આવવાની હતી અને એ બી સાતમ આઠમ એટલે મારા ઘર આગળ જ થાય અહિયા થી કોઈ બહાર ના જાય
ઓહ! બરાબર. આ વખતે તો મારે અ આ વખત મેં ખાસા વખત પછી, જોગણી માતાના દર્શન કર્યા હતા. અમારે ત્યા થાય છે ને તો
આહા.
ખાસા વખત ત્રન વર્સ પછી સમથિંગ બે
તમારા આગળથી થાય છે તો પણ
હા, હું અહીં નહીં રહે તી. ખબર નહિ મને, મને એ માણસો નહી ગમતા. પ્રોબ્લેમ મારામાં છે એકચુલી. એટલા મને એના માણસો નઈ ગમતા.
હહા.
મને એલે એટલે એ લોકોનો વાંક નથી પણ મને નથી ગમતું એમ અહિ આગળ. માતાજી ગમે છે, પણ માણસોથી થી મને થોડું એલર્જી છે અહીના
હ
નઈ હાય હલ્લો બરાબર છે. હું કરી લઉ હાય હલો. બટ યાર છે ને કોમેન્ટ પાસ થાયને એ મન નહી ગમતી.
એ પણ છે.
મારાથી સહન નહી થતું પછી કોઈક મારો ઝઘડો થઈ જાય. અને ફરી કેવું? કે પછી ફરી જવાનું એ મનના થાય એથી બેટર કે છે ને દૂર રહેવું સારું.
એ પણ દૂરથી સારા.
હ, દૂરથી સારું એમ પણ માતાજીની ઈચ્છા હતી.
પલ્લીની નીકડે એવુંજ એની ને
હા, પલ્લી નીકળે, ઝોકણી નીકળે. બીજ પછી દશેરાને દિવસે સવારે જોગણી નીકળે અ શું કે પલ્લી નીકડે. માતાજી ચુંદડી ઓઢવા જાયને, બુટ ભવાની માતાને.
મેં તો આવું બધું કશું જોયું નહી, બસ ખાલી હાભળ્યું છે ખરું!
ના અમારે બહુ સાચવું પડે હ, પણ એમાં યાર અમારે ત્યાં નવરા આ નવરાત્રીમાં બહુ જામે અને અહિયાં ચૈત્રી નવરાત્રીમાં બી હ
હ હ
બઉ સાચવ નવરાત્રમાં અમારે સાચવવું જ પડે.
બરાબર.
પણ અમારે કેવું ક નવ દિવસ અહી રોનક રોનક લાગે, પછી અમારે તો આમ સન્નાટો લાગે પોડમાં.
એ તે એવું જ ને હવે, ડેકોરેશન કરે પછી બધી પબ્લિક આવતી હોયને. બધા ભેગા થાય એટલે
હા, એટલે જ ને, આમ પછી આમ સૂનું સૂનું લાગે યાર.
હમ.
જો આ વખતની બધી પબ્લિક છે ને અમારે ત્યાં ગ્રાઉન્ડે જવાની છે. અમારે ત્યાંની ત મને ખબર છે.
એ હા લે ખાલી ખાલી.
તમારી પોળ ખાલી આ વખતે હમ.
ના. હવે, છે ને અમારે તો એના બધી પબ્લિક તો અહીં આવે છે. કઈ વખતે બે દિવસ તો અહીંય જ હતી. બહુ મો એમ. એને મને કઈ એવું નથી પણ મોટાઈઓ મારતા હતા. કે અ બધા લોકો પોળમાં છોડીને બાહર ગરબા ગાવા જાય.
સમારે
હા એ એ એવું ઓકે તો હું પછી અમારે અહિયાં વરસાદ હતો ને ગ્રાઉન્ડ માં કશું ઠેકાણું નતું ગરબા તો ચાલુ જ હતા પણ ગ્રાઉન્ડ નો કસો ઠેકાણું નતું એમ તો એટલે પછી અમે અહીં જ રહતા શ્રુતિની બધી ફ્રેન્ડો હતી એ બધા અમે બધા જોડે જતા તો એટલે અહીયા બધા મસ્તી કરતાતા પછી ગરબાનો કેવો એ લોકો જતા રે થોડો ટાઈમ રે ને પછી જોતા રે તો અમે અમેતો એક જ દિવસ ગરબા ગાવા ગયા હતા જોકે ના બે દિવસ કારણ કે ફરી એકવાર એની ફ્રેન્ડ આવી ને તો પછ પછી અમે લોકો ઘરે જતા રહ્યા પાછા કારણ કે આગળ બધા જોર કરતા હતા અમે ગરબા ગાવા ગયા ને તો એ મને એવું ના ગમે જો ખાલી ખોટું મારા મનમાં મનંદુખ થાય અને મારા મનમાં ખાલી ખોટા પ્રશ્નો ઊભા થાય ને થી બેઠા છે કે દૂર રહેવું સારું, હું એવું માનું
એ પણ તો હા એ જ ને
લોક લોકો ના પ્રોબ્લેમ ની મને મારા પ્રોબ્લેમ દેખાય છેટલે હું પ્રોબ્લેમ થી દૂર જતી રહો.
એ મને આવડે છે એ લોકોને સાબિત કરતા પણ મને સાબિત જ નહી કરું મેલને ભાઈ. અહી રેવાનું નહી આપડે ઝઘડા કરવાને એનથી સારું કે શાંતિ થી રેવું ને રેવાય દેવું
એજ સારું પડે એલી
જો આપડા થી કોયને તકલીફ ના થવી જોઈએ
સારું બીજાથી આપણને કરે ચાલે આપડાથી ના થવી જોઈ એવું
મારથી સહન થઈ જાય કોણ તને પણ થી કોકની આમ એમ થાય ને નહી લિટરલી માંથી ના સહન થાય હું સાચે કહું તને
હા એવું મજી અલી અહીંયા કૂતરાને લઈને ઝઘડા થાય ને તો હું એકવાર આ બોલી ગઈ હતી હામુ પછી તને એવું થાય મેકું મમ્મીયાર સોરી કહી આવ હો એને મે કીધું કેટલી વાર મમ્મી ને બોલી તો મમ્મી કે મેલને છોડાવે મેલને છોડાવે એ હામે મળને તો માર નજર નીચે કરદે પડે બોલતા તો બોલી ગય એમને કે તમે હું તમારી વિડ બનાવી દઇશ શું આમ કરો છો તમને ખબર પડે છે આ નાનો જીવ છે મેં કીધું આવ બધું કરતા તમને શરમ નહી આવતી અહીયાં જ રહેશે મેંકૂ જાઉં જે થાય એ કરી લઉ મેં કુ હું એવું બધું બોલી હતી એમની સામે મારથી ખાાસસા મોટા હતા રે
હમ
પછી તો એમ એવું થવું કે એમને જઈને સોરી કહી આવ સોરી કહી આવ પણ પછી તો આવી ગયું એ અમે થી વાત કરવા માંડ્યા ને હવે સોરી ની કે નઈ જરૂર એમ થઈ જાય મેં કો અમુક ટાઈમ હા એટલે
તો એવું ન
અલી આમ સારા છે પેલા કૂતરા માટે એમને બધું બઉુ કર્યું પણ ખબર નઈ હવે ક્યામ આવુ કરશે કે કૂતરું બઉુ ગંદુ છે. કબૂતર ને બધું ખાય અ બિચારું નાનું જાનવર છે એને થોડીક ખબર પડે કે અહીં છીપ પી ક જાય માતા મંદિર માં તો મારા મમ્મીએ કીધું એ ખરું કે માતા મંદિર માં હશે ને તો અમે સક્ક લઈ શકે છે. પેલ બધી પોળવાળા કે છે એમાં ઘરોગા ક કરી જતો તમા ઘરોગળ ક જતો તમારે કરવાનું એમ થોડી ઘરમાં કરવા આઈએ,
હા એ તો છે ને બહાર હોય તો ચલો આજુબાજુ વાળા કરે.
એવું નઈ તમારા છોકરા અ નાના હોય, અહિયાંયા મંદિર મંદિર ના અહિયાયા ઓહારામાં પીપિ કરી જાય બરાબર, અમારે ઘર અગાડ પીપી કરી જાય. અહીં બધું થૂકી જાય તમે તોવું કઈ કેવા નહી આયા. કે અહિયાં એવું ના કરશો આ મોટા ત નોના ની મોટા જેવું કરતા હોય તો પછી નાના ની ક્યાં વાત રહી.
એ જ ને.
એ એટ આવ પછી હું એવું જ એમ બોલવું નથી પણ એમ મગજમાં થઈ જાય. કે તમને પેલા બરાબર મારું પછી કોથરામાં જઈને ખેતર માં છોડી આવું.
હ.
તો સીધી વસ્તુ છે ને યાર એક જીવ તમારેથી ઝઘડો થઇ જાય સાચું સહન ના થાય.
હા એતો કઉ છું અકડાઈ જાઉ.
તો પછી બોલતા બીજું કઈ કામ છે મારું,
ના બસ કઈ નઈ જોાય એક બાજુ લેપટોપ ચાલુ છે એના આ વિડીયો ચાલુ થાય. ને એક બાજુ એસાઇમેન્ટ લખું છે.
હારું હારું હાર ત કામ કર તારું બીજું તો શું?
હા હા ચાલ,
ચાલ મળીએ, જય મહારાજ.
હો હો જય મહારાજ.